હલો
હ કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજા ઘણા ટાઈમથી કોલ નતો કર્યો તો કીધું ચાલો કોલ કરીએને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ
હમ્મ એટલે મેં કીધું જો ઓગસ્ટમાં બધી થોડી રજાઓ આવે જન્માષ્ટમી મેન રક્ષાબંધન વખતે તો ત્યારે આપડણે કઈક પ્લાન બનાવી શકીએ વિચારી શકીએ કે ક્યાં જવું છે એ તો નક્કી કરી લઈએ
હા તમે કીધું એ વાત બરાબર છે કે હમણાં સ્કૂલ ટાઈમ્સમાં હમણાં શ્રાવણ મહિનો કે કે મેળાઓની ને બધી રજાઓ આવશે તો ક્યાંક એ ટાઈમમાં ફ્રી ટાઈમ હોય તો ક્યાંક ફરવા જઈએ તો બધા સાથે મળીને જઈએ તો મજા આવે ને બધાને પણ એન્જોયમેન્ટ એ થાયને બધાને એકબીજાની સાથે રહેવાનું મોકો પણ મળે તો તમે ક્યાં જવા ઈચ્છો છો કે આપડે ક્યાંક એવું સ્થળ જોઈ કે જ્યાં શાંતિ પણ હોય જોવાલાયક પણ હોય અને કંઈક બાળકોનેને મોટાઓ લોકોનેને બધાને મજા આવે એવું હોય
નાા એટલે એવી જ જગ્યા લેવી પડે જો કારણ કે અમુક જગ્યાએ તો શું આવી રજાના દિવસે હોયને તો પછી ભીડ બહુ વધી જતી હોય છે કે આપણે મંદિરો કેવી રીતે લઈએ કે સોમનાથ જઈએ કે દ્વારકા જઈએ તો મજા તો આવે પણ પછી એ રજા ના દિવસો હોય ને તો ત્યાં ભીડ બહુ થઈ જતી હોય છે પછી હોટલ ના બુકિંગ એ નથી મળતા તો એના પછી આપણેે એવું કરીએ કે કઈક સાપુતારા બાજુ ફરવા જઈ શકે સુરત ની બાજુ કે સરસ હિલ સ્ટેશન છે અને અત્યારે ત્યાં વરસાદ થોડો ઘણો આઈ ગયો છે તો સરસ આમ ગ્રીનરી એ સરસ થઈ ગઈ હશે અને ત્યાં છોકરાઓને મજા આવે વાતાવરણ એ સરસ હોય ચોખ્ખી હવા હોય તો નાના મોટા બધાને ત્યાં મજા આવશે તો એવું કઈ કરવું છે આપડણે એ બાજુ જવું છે
હા તમે કીધું એ વાત બરાબર છે કે હિલ સ્ટેશન માં ગયા હોય તો મજા આવે કે હરિયાળી હોળલીને બાળકોને પણ મજા આવે ને આપને લોકોને પણ મજા આવે બધા લોકોને કે આપડી સાથે ગરડા લોકો પણ કોઈ આવ્યા હોય તો પણ ઈ લોકોને પણ ત્યાં શાંતિ નું વાતાવરણ મળે એટમોસ્ફિયર ની મજા આવે કે આપડે એકદમ ઘર બર બધું કામ બામ બોદરસન બધું મૂકી ને જઈએ કે નહી આ છે તે છે એવું તે ત્યાં આપને શાંતિ મળે એની બાજુ ઘણા એવા છે ફરવાલાયક સ્થળ પણ મારું તો મામાનું ઘર સુરત જ છે પણ હું ખાલી મામાના ઘરે જ ગઈ છું બાકી ત્યાં આજુબાજુમાં ક્યા ફરવા ગઈ નથી કે ને કે સુરત માં અંદર અંદર છે કે પ્રાણી સંગ્રહાલય એ ટાઈપ નું બધું છે હું ત્યાં ગઈ છું બાકી આમ તો ક્યાંય નથી ગઈ બાકી હું દ્વારકા ને એવું તો બધે જઈ છ સોમનાથ ને ત્યાં પણ જઈ એવી છું બીજું તો હું ક ગઈ નથી એટલે મને ખબર નથી ક્યાંય કભરાઉ ને ક્યાં જઈવી છું કચ્છમાં જે છે ને હા ત્યાં જઈ એવી છું બીજે તો કે ગઈ નથી ફોરવર્ડ એટલે મને બહ જાજો અંદાજ નથી કે ક્યાં બહુ સારું છે ને શું એવું બધું છે
ના આજે મેં તમને વાત કરી ને થાપુતારા ની એ અમે ઘણા વર્ષો પેલા એક વાર ગયા હતા એટલે આવી રીતે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં જ અમાઈ ગયા હતા કારણ કે એ જગ્યા એવી છે ને કે થોડોક વરસાદ થઈ જાય ને એકાદ એક મહિનો પછી જવાની વધારે મજા આવે કારણ કે ઝાડ પાાન ને સરસ ઉગી ગયા હોય ને એકદમ આમ હરિયાળી થઈ ગઈ હોય તો ત્યારે એ બહુ સરસ છે અમુક સનસેટ ને સનરાઈઝ પોઈન્ટ છે ત્યાં પછી એક સરસ લેક છે સાપુતારામાં જ્યાં બોટિંગ થાય છે પછી રોઝ ગાર્ડન ને એવી રીતે અલગ થી મસ્ત ગાર્ડન છે તો સાંજના ટાઈમે ગયા હોય ને તો એ બગીચામાં તો એટલી સરસ સુગંધ આવતી હોય કારણ કે એટલા બધા રોઝ ત્યાં ઉગયેલા હોય તો ત્યાંય અમને બહુ મજા આઈ હતી જે બોટિંગ કરવાની મજાઈ હતી અમે ત્યારે પેલી પેડલ બોટ લીધી હતી તો આરામ થી એક કલાક અમે પેલું લેકમાં બોટિંગ કર્યું ને એ મજા આઈ હતીી એ જગ્યા તો બહુ જ સરસ છે અને મને લાગે ફેમિલી સાથે જઈશું ને તો બધાને ત્યાં તો મજા જ આવશે
હા તમે કીધું એ વાત એકદમ સાચી છે કે ફેમિલી સાથે જઈશ તો મજા આવશે પણ હું છે ને કે એઈ જગ્યાએ ગઈ નથી એટલે મને આમ ઉત્સુકતા છે કે નહી આપડે જઈએ ને બધું તમે વાત કરી પ્રમાણે મને તો એમનમ મગજમાં જ આપણેે બેસી ગયું કે નહી હું બોર્ડ ગ કરુ છું ને હું ગાર્ડનમાં ફરું છું ને એ ટાઈપનું મને તો એમના જ માઈન્ડમાં વિચારા આવા મંડા કે તમે જે બધું એક્સપ્લેન કર્યું ત્યાંનું બધું તો રિયલી નહી કે જોવા જેવો હોય છે કે જલ્દી આપણેે જઈએ એમ પણ હજી તો રજાઓ બધી આવતા આવતા તો હજી ઘણી વાર લાગી જશે. કે આપણેે પ્લાન બનાવીએ છીએ પણ પ્લાન આપડો ક્યાંક ક્યાંક એમ ન થાય કે આમ રૂકી ના જાય કેમ કે લાઈફ છે તો બધાને કોઈક ને કોઈક તો કારણોસર કંઈક પણ પ્રોબ્લમ આવી શકે એવું નથી. કે જો અત્યારે બધા લોકો વરસાદ ની રાહ જોવે છે અને ત્યારે જ એટલો બધો વરસાદ આવી ગયો આપડો પ્લાન્ટ ફ્લોપ જશે કે આપડે એ તો અહી જઈ નહી શકીએ એમ તો બધા વરસાદની પણ એટલી રાહ જોવે છે કે અત્યારે કોઈને ધંધા નથી તો કે વરસાદ આવે તો માણસો ના ધંધા ખુલે એટલે આપડે પ્લાન તો બનાવીએ છીએ ફરવા જવાનો પણ ઈ પણ વિચારવું જોશે આપડે કે ત્યારે વરસાદ આવે કે ના આવે તો આપને ખ્યાલ નથી તો બધું કુદરત ઉપર આધારિત છે પણ જો આપણેે એવી જગ્યાએ જઈએ કે આપણે વરસાદ પણ આવે તો પણ ના નડે અને કઈ પણ એવું કુદરતી આફત કે શું કે અત્યારે વાવાઝોડા ની બધી બહુ આગાહી છે ઈ ટાઈપ નો આપડે પ્લાન બનાવીએ કે કાંઈ નડે નહી આપને
હા એ વાત તમારી સાચી કારણ કે જો એ બાજુ જો વધારે પડતો વરસાદ આઈ જાય કારણ કે ડાંગ જિલ્લામાં અને સાપુતારામાં તો પછી જો બહુ જ વરસાદ આવે તો પછી એના રસ્તા પણ થોડા પેલા પહાડ વાળા રસ્તા છે. તો જવાનું ને થોડું રિસ્કી થઈ જાય તો બીજો પ્લાન એ પણ બનાવી શકીએ આપડે કે દ્વારકા આગળ એક શિવરાજ પુર બીચ કરીને સરસ જગ્યા છે બધા લોકો કેહેતા હોય છે કે બહુ સરસ બીચ છે એકદમ ચોખ્ખું પાણી છે. અને ત્યાં આવી રીતે ગોવાના જેમ વોટર સ્પોર્ટ એક્ટિવિટી પણ હવે ઘણી બધી ચાલુ થઈ છે કે સ્પીડ બોટિંગ કરાવે એને બનાના રાઈડ કરાવેને જો એવું બધું ગમતું હોય તો દરિયા કિનારે આપણે જઈ શકીએ બાળકોને આ બધું વોટર સ્પોર્ટ્સ માંય મજા આવે અને સાથે સાથે એવું કરીએ કે દ્વારકા આપણે દર્શન પણ કરી લઈએ. તો એ એક પણ આપણે વિચારી શકાય કે એ બાજુ આપણેે જઈએ.
હા તમે કીધું એ વાત એકદમ સાચી છે કે દ્વારકા બાજુ જઈ શકાય જોકે હું દ્વારકા બાજુ થીને જ બિલોંગ કરું છું. દ્વારકાની બાજુમાં ખંભાળિયા છે. ત્યાંથી એટલે આ બાજુ તો અમારે એટલું પબ્લિક હોય ને કે વાત જવા દો એવું નથી કે દ્વારકા એવું સ્થળ છે કાનાજી નું એટલે વેકેશનમાં ઘણા લોકો બહુ મુંબઈ થીને બહુ દૂર દૂર થી લોકો આવે છે. અને ત્યાં શું છે કે પબ્લિક ત્યાં દ્વારકાનું મંદિર છે પણ એક જાત નું શું કે કમાવાનું સાધન થઈ ગયું છે દ્વારકા છે ને એક પ્રકારનું કે નહી એ પબ્લિક આવી તો એને લૂટી જ લેવાનું ડાયરેક એક એક રૂમસ ના ભાડા તમે જોઓ ને રેન્ટ તો દસ હજાર પંદર હજાર એક એક નાઈટ ના એટલું ટ્રાફિક હોય ને માણસો ને આવાના જ છે તો એ લોકો લોકોને રેવા માટે તો જોશે જ એટલે લોકો તો પૈસા દેવા ના જ છે તમે શિવરાજપુર બીચ નું કીધું તો ના એ જગ્યા બહુ સારી છે. પણ બોટિંગ ને એવું તમે કહો છો અમુક ટાઈમે એ હોય જ છે પણ હું તો બે ત્રણ વાર ગઈ તયે મેં તો જોયું નથી. પણ હયસમેં વિડીયોઝમાં પણ જોયું છે અમા ઇન્સ્ટાગ્રામ વિડીયોસ આવતા હોય છે. પણ એ થોડુંક દૂર દૂર છે એવું છે બાકી બાળકો માટે ઓલી રાઈટ્સ નવલું આવે છે જે ગાડી ની ઊંટ ઉપરની સવારી છે કે ઈ ટાઈપનું બધું હોય છે ને તમે ત્યાં એન્જોય પણ સારું કરી શકો છો એવું નથી ઘરડા લોકો હોય તો એ લોકો ને બેસવાની પણ વ્યવ સારી છે કે ઈ લોકો ત્યાં પણ બેસીને શાંતિ થી પવનનું કુદરતી વાતાવરણ એન્જોય કરી શકે. પણ આપડે અહિયાં દરિયાકાંઠો છે એટલે બાળકોનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે દરિયાના તો મોજાનું તો કઈ નક્કી જ ના હોય કે ક્યારેક વધારે આવી જાય ક્યારેક ઓછા એટલે બાળકોનું ખુબ ધ્યાન રાખવું પડે કે કાઈ એમાં એ લોકોને હાનિ ના પહોંચે. કે દરિયાના કારણે હમ
એ વાત તમારી સાચી તો પછી પણ એક બીજો વિચાર આવ્યો કે આપડે અહિયાં. અ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સરદાર વલ્લભભાઈ પટેલ નું તો આપડણે ત્યાં પણ જઈ શકીએ. કારણ કે ત્યાં તો બધું જ છે જોવાની જગ્યાએ સરસ છે. ત્યાં રોકાવાની વ્યવસ્થા બહુ સારી છે ઘણા લોકો કહેતા હોય છે કે ત્યાં રૂમ બનેલા છે. ત્યાં ટેન્ટમાં પણ રોકાઈ શકાય પછી રાત્રે કઈક બટરફ્લાય પાર્ક છે બહુ મોટું ઝુ બનાયલું છે. પછી ત્યાં રિવર રાફ્ટિંગ પણ થાય છે નર્મદા નદી છે. એટલે રિવર રાફ્ટિંગ થાય છે પછી જે મેઈન વસ્તુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એ પણ આપણે છોકરાઓને બતાવી દઈએ સરદાર વલ્લભભાઈ પટેલનું આટલું મોટું સ્ટેચ્યુ બનેલું છે. અને બીજી ઘણી બધી તે એક્ટિવિટી છે તો બધા કે કે જો બધી જ એક્ટિવિટી કરવી હોય ને ત્યાં તો તમને તો બે દિવસ ઓછા પડે એટલું બધું ત્યાં બનાયલું છે અ તો આપડે એવું કરીએ કે ત્યાં એટલું વરસાદ હશે ત્યાંય વરસાદ તો હોય છે પણ એટલો બધો નહી હોય. અ કે આપડે ત્યાં રોકાઈ જવું પડે કેવું થાય તો એ પણ એક જગ્યા વિચારી શકાય. કે આપડે બધા ભેગા થઈ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઈએ.
હા આપડે ત્યાં જઈતો શકે હું મારા દેર છે ને એક વખત ત્યાં ગ્યાતા. પણ ત્યાં શું છે કે બધાને અફોર્ડેબલ હોય અને ના પણ હોય શકે એવું છે. કેમ કે ત્યાં ખાલી અંદર એન્ટર થવાની ફીઝ પંદરસો બે હજાર પર પર્સન છે. એટલે એવું તો નથી કે બધા જ અફોર્ડેબલ કરી શકે કે એક એક પર્સન ના તમે પંદરસો બે હજાર તમે પેમેન્ટ કરી શકો એમ અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અહયા પાસે જવા માટેના પંદરસો બે હજાર હું તો જો કે ગઈ નથી એટલે મને ખ્યાલ નથી પણ મારા દેર ગયા ત એટલે વાત કરતા કે ભાભીના ત્યાં છે બહુ સરસ જોવા જેવું અને રાઈડ્સમાં વસે પણ એનું પણ અલગ પેમેન્ટ થતું હોય છે આપને મને અંદાજ નથી. પણ બધાને એફોર્ડેબલ હોય કે ના હોય એટલે આપણે એ રીતે પણ જોવું પડે કે બધાને કેમ કે અત્યારે ધંધા કોઈને નથી. ફરવા બધાને જવું છે બધાને મોત્સક કરવા છે ખાવા પીવાના બધાના શોખ છે બધાના બધાને શોખ પૂરા કરવા છે પણ બધુય એમનામ શોખ તો પૂરા થાતા નથી કે આપડે ધંધો હોય તો આપડી પાસે સ પૈસા હોય તો આપડે ક્યાંક જઈ શકીએ.
હા તો એ તમારી વાત સાચી તો પછી મને એવું લાગે છે કે હવે આજે શનિ રવિ આયવો છે ને ત્યારે આપડે આપણું જે ગ્રુપ છે. આપણું જે ફેમિલી સર્કલ છે બધા ભેગા થઈએ એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરીએ. અને ત્યારે જ બધા ભેગા થી ને જે આ બધી જુદી જુદી જગ્યાઓ છે એની ચર્ચા કરી લઈએ. અને જેમાં બધા ન મન માને કે હા ચલો આ વસ્તુ કરી આવીઈએ કે કોઈ રિસોર્ટમાં જઈ આવીઈએ કે એવું ના કરવું હોય તો ખાલી એક દિવસ સવાર થી સાંજ ફરી આવીઈએ એવું કઈ કરી શકાય. તો એવી રીતે બધા ભેગા થઈને જ નક્કી કરીએ કારણ કે આપણેે બે નક્કી કરશું તોય બીજા હા પાડશે ના પાડશે એટલે એ વસ્તુ ફાઈનલ તો થવાની નથી તો શનિ રવિમાં એવ જ રાખએ એક નાનું આપણે ગેટ ટુગેધર જેવું રાખીએ અને ત્યારે જ બધા નક્કી કરી લઈએ કે ક્યાં જવું છે
હા તમે કીધું એ વાત બરાબર સાચી છે શનિ રવિ એમ મળીએ અને બધી લેડીસો સાથે મળીને બધું એન્જોય કરીએ કે ખાવા પીવાનું બાદ જઈ અને બધા નકી કરીએ કે ક્યાં જવું છે ક્યાં નથી જવું બાકી છેટલે આપડે ર ગાર્ડન તો ચેજ
હ હા તો ચલો તો એ ફાઈનલ રહ્યું હા મને પણ મજા આઈ અને આપડે આ શનિ રવિ મળવાનું પાકું ચાલો ત્યારે હજો
આવજો